હાલો ના
ઓકે તો વાંધો નહી તો શું છે ટોપિક આપડો
અવાજ નહી આવતો મને પણ બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે, બેકગ્રાઉન્ડ વોઇસ.
એક જ મિનિટ તો ક્લિયર કરી નાખીએ બેકગ્રાઉન્ડમાંથી બધું વોઈસને
નહીં આવતો મસ્તી કરું છુ ચાલો.
ઓકે
હમ ટોપિક
બોલો બોલો હા,
જો તમારો મોબાઈલ ગુસ્સે થઈ જાય તો તમે શું કહેશો એને?
મોબાઈલ મારી ઉપર દાજ ઉતરશે હું મારે કઈ સાંભળવું જ પડશે શાંતિથી કેમ કે અત્યારે હમણાં તે કેટલા સમય મોબાઈલ નો યુસેજ વધી ગયો છે એટલે વારે વારે ચાર્જિંગમાં લગાડવો પડે કાઢવો પડે અને હવે સમય પણ થઈ ગયો છે મોબાઈલનો ત્રણ ચાર વરસ ઓલ્ડ થઈ ગયો છે એટલે પ્રોસેસર ને એ પણ થોડુંક ઢીલા થઈ ગયા એવું લાગે છે, એટલે હવે બોલે છે મોબાઈલ ના સ્પેરપાર્ટ થોડા બધા.
કયો ફોન છે તમારો?
અ સેમસંગ એમ થર્ટીન કે એમ કાંઇક છે મોડેલ.
અચ્છા મેં બી એવું જ કહીશ કમ કે જ્યારની કોલેજ પતી ત્યારની તમે બહુ જ ફોન આખો દિવસ ફોન જ મતલબ કે થોડક તો ઘણો વધારે યુઝ થઈ ગયો મારો. એમ પેલા કેવું કે કોલેજ જવું તો કોલેજમાં ટાઈમ જતો હતો. પણ એવું જ છે હવે ક્લાસરૂમમાં પણ મેં ફોન તો યુઝ કરતી હતી જ.
બરાબર છે.
પણ એ ટાઈમે ઓછો યુઝ કરતી તી એટલો બધો નઈ ખાલી સોંગ હાંભળ્યા કરુ કે મને સોંગનો બહુ શોખ એટલે એવું ખાલી સોંગ સાંભળવામાં મારે વધારે ફોન યુઝ થાય.
તો બેકગ્રાઉન્ડમાં પણ યુઝ થાય ને બેકગ્રાઉન્ડ યુઝ તરીકે મેન તરીકે નહી એમ,
હા એવું તો એવું જ વાપરુંન તો મેઇનમાં તો પેલા એવું હતું કે ઇન્સ્ટાગ્રામ બહુ વાપરતી તી તો એમાં બહુ જ રીલ જોયા કરતી હતી આખો દિવસ રીલ એવું પછી વચ્ચે બોઉજ સિરીઝનો મને એમ શું કેવાય સિરીઝ જોવાની લત લાગી ગઈ તી. હા તો એવું જોયા કરતી હતી હવે એ બી નહી બોવ જોતી.
બરાબર છે.
જોતી નહીં હ.
તો શું છે
તો મેં મેં બોલુ બીજો પ્રશ્ન જો પ્રાણીઓ ચુ-ચૂંટણી લડે તો કોણ જીતે?
પ્રાણીઓ ચૂંટણી લડે તો?
હા
તો સિંહ જીતે ને સિંહ એનો દબદબો એટલો હોય કે બધા સાથે લડાઈ કરી કરીને જીતી જાય વોટ લઈન.
ઠીક.
તમે શું કેવા માંગો છો કોણ જીતે?
એટલે. શું ખબર હવે મને વાધ જીતવો જોઈએ મારા ખ્યાલથી સિંહ ના જીતવો જોઈએ.
શું?
એટલે જીતવું તો એમ મારા ખ્યાલથી એવું જોઈએ કે સિંહ ના જીતવો જોઈએ વાઘ જીતવો જોઈએ. સિંહને કકમ જંગલ નો રાજા કેહેવાય એવું તમે કહો છો મને
એટલે મોસ્ટ ઓફ કે જે પ્રાણીની સંખ્યા ઓછી હોય ને એ રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે
ના એવું નઈ આપડે કે સ્ટોરીમાં પણ જોઈએ ખબર. સિંહને રાજા કહેવામાં આવે તો કેમ એને જ રાજા કહેવામાં આવે રીઝન શું છે એમ
એટલે એમાં બધા ગુણ છે એને એમ એટલે સિંહ છે ધારો કે એ બધાને મારણ કરી શકે છે એટલે એની જે વાઘલું કેરેક્ટર એવું જ છે. પણ સી નું કેરેક્ટર કરતા જે કરતા વધારે સારું હોય છે અને વાઘની વસ્તી વધારે છે એટલે એ પ્રમાણે સિંહ ને પ્રાયોરિટી આપે રાજા તરીકે જાહેર કરી દીધા છે અને નેશનલ પ્રાણી એ નેશનલ પ્રાણી છે.
રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે હા
રાષ્ટ્રીય પ્રાણી જ છે ને બોવ યાદ નથી નથી આવતું હવે આ રીતે જાહેર કર હોય સમય સમય અનુસાર બધું ભુલાય જાય એવું થોડું છે કઈ.
એમાં પણ એવું હોય ને કે શિકાર ના કરે શિકાર તો સિંહણ કરે
ના એવું ન હોય એવું દર વખતે.
એવું મેં કશે સાંભળયુ તુ હવે ખબર નય હાચુ જુઠું.
ના ના તો ખોટું છે એવું નો હોય. દર વખતે શિકાર કરે એટલે એને ભૂખ હોય ને તેને શિકાર કરે. ચાર પાંચ દિવસે એક વાર શિકાર કરે ને પછી એને કદાચ મારણ પડ્યું હોય ને એનુ ગાય ભેંસ. કૂતરા જેને માર્યા ના હોય તો એ ચાર પાંચ દિવસ સુધી. એની આગર પેર તો એ દર વખતે એને ભૂખ લાગે નવું જ શિકાર કરે જૂનું માંસ પડર્યું તો એ ખાય નહીં.
ઓ એવું.
હમ. અમારે હમણા આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા હમણા કે સિંહ સિંહણ છેલ્લા એક બે દિવસ મા જ તે. કે માલધારીને પકડ્યા છે અને સિંહણે એમની ઉપર હુમલો કર્યો બાળકને ખાઈ ગયાને.
અમારે ત્યાં કોઈ આવતું નહિં. સિંહ હોયને અમારે તો પેલું શું કેવાય. ખબર નઈ હવે એનું નામ બોવ શું કેવાય સીંગડા મોટા હોય એને શું કેવાય?
ગેંડો, હાથી,
ના એ નહી કાંઈક સારુ છે. હા રોઝ રોઝ એ ખાલી આવે અમારે ત્યાં તો
અમારો તો બધો ત્રાસ સિંહ છે. ભુંદડા છે દીપડા વાઘ એક નથી હાથી નથી.
બું
અર બાજુ તો કંપનીઓ દેખ ત એવ જંગલ વિસ્ાર એટલો બ છે નહી અરી સાઈડ એટલે
અને ભાગી જાય એટલે અમારે સારું છે ઈન્વાયરમેન્ટ તમારા કરતા વધારે સારું છે તો પછી.
હા અમારી બાજુ. એટલું બધું નહિ એન્વાયરમેન્ટ આમ એલે કે એમ કેવાય. તો ખબર નહી હવે એમું કહેવાય બીજો પ્રશ્ન બોલો તમે.
તો ભવિષ્યમાં કઈ સ્કીલ સૌથી કિંમતી પણ છે?
હમ મારા પ્રમાણે. જો કેવા જઈએ કે જો એઆઈ હશે. તો પછી એઆઈ ને કમાન્ડ આપવાનું કા તો પછી પ્રોમપ્ટ લખવાનું એવું ચેટજીપીટીમાં. કદાચ એ વધારે મહત્વની બનશે પછી કા તો કોમ્યુનિકેશન. તો છે જ હમણાં હોય. હમ ને મેનેજમેન્ટ કરવું હા પ્રોમપ્ટ એન્જનિયરિંગ હા એવું.
બરાબર છે એટલે મેન સ્કીલ તો હું તો એ જ કહીશ કે કોમ્યુનિકેશન સ્કીલ કે ગમે એ ફિલ્ડમાં જાવ. કોમિક સ્કીલ જેટલી વધારે સારી એમાં વધારે તમે શીખી શકો કંઈક ને કંઈક
એજ. કોમ્યુનિકેશન તો બધા માં બધા ધંધા કે ગમે તે હોય. તો તમારે કોમ્યુનિકેશન સ્કીલ તો હોવી જ જરૂરી છે બેઝિક સ્કીલ છે.
હમ અને બીજી સ્કિલ તરીકે કોમ્પ્યુટર કે એવુ કાંઈક ડિજિટલ ટેકનોલોજી તમને આવડું હોય રિસર્ચ આવડતું હોય. તમે ગમે ફિલ્ડમાં આ. રામથી તમે એમાં સક્સેસ થઈ શકો
હમ બેઝિક રિસર્ચ પણ આવડું જોઈએ.
બેઝિક કોમપ્યુટર નોલેજ પણ હોવું જોઈએ કેમ કે. અમુક લોકોને ખબર જ ના હોય કે કોમ્પ્યુટર કેવી રીતે ચલાવાનું પછી કેવી રીતના ઓપન કરવાનું. એટલે એવું હોવું જોઈએ.
બરાબર છે. તો દુનિયામાં સૌથી અંડર રેટેડ. શોધ કઈ છે તમને શું લાગે છે એમાં? અંડર ડેટેડ શોધ હોય એવું કઈ.
એવી શોધ તો મને નહી ખબર નય શું જોઈ શકો તમે કો.
અંડર રેટેડ શોધ તરીકે. હમ આમ રિસર્ચ પણ એમાં કઈ વિચારીએ તો આપડે ધાર્મિક. બાબતે કહીએ કે ઘણા બધા એવા. છે કે હજી મહત્વ પૂરેપૂરા શોધાના નથી કેવું કોઈ એની પાછળ કંઈક ને કંઈક રહસ્ય હસે. હજી પરફેક્ટ રીતે બહાર આવ્યું નથી.
હમ એ તો કસી શોધ નહી. મેં એક એટલો વિડીયો જોયો હતો કે. એટલે શું કેવાય. હાથી ના વંશજ પેલા ખબર છે બહુ જ મોટા દાંતવાળા હાથી આવે. એનું નામ મને નહી ખબર તે હતા હા. તો પછી એટલે અંકલ એમ કેતા હતા કે એ એમ હોય શકે તો. પછી એરાવત હાથી પણ હોય જ શકે ને એટલે કે એના એના પૂર્વજ ના પૂર્વજ પણ એ હોય શકે.
હ લેરાવટ તરીકા તમ કે
ઈન્દ્ર રાજા નું કંઈક વાહન.
વાહન વાહન હતું યસ એરાવત જ તે
જે સૌથી મોટો હાથી કહેવાય તે.
એટલે શું કહેવાય સો હાથી બરાબર એક એરાવત હાથી થાય.
હા તો એ બી ઇ પોસિબલ હોય શકે કે જેમ જેમ સમય થતો થયો કે જતો થયો તેમ તેમ બધાના કદ નાના થઈ ગયા હોય કે સીંહ કે વાધ ના ભી એવું હોય તો ખબર કે એનો ભી એક શું કેવાય જે વંશજ કહેવાય તેના બી એક બહુ જ મોટા દાંત વારું હતું.
એ નથી એ નથી ખબર મને નથી ખબર હશે કંઈ.
તે એવું કે એનુ ભી હશે એવું કેતા તા ખરા એટલે કે બધા ના વંશ કે કેવું કે કે આપડા પુરાણમાં જે લખું છે ને તે બધું હાચુ અા
ના કંઈક ને કંઈક અંશે લખેલું છે તો કંઈક એનુ મહત્વ હશે ત્યારે લખેલું હશે ને એમ.
તમને કેવું લાગે કે ડાયનેસોર વાળી જે દુનિયા હતી એમાં કેવું માણસ હશે એકપણ માણસ કે નહીં હોય?
માણસ હશે પણ બઉ ઓછા પ્રમાણમાં હોય શકે એમ કેમ કે તો પેલો તો બધા નો ચાલતો તો આદિવાસી હોય એ રીતે પણ બચી બચીને રેતા હશે એ સમય કરતા આજનો સમય સારો છે એમ
એ તો છે જ પછી એમાં ડાયનાસોર બધા કબ જતા રહ્યા એટલે એટલે ખબર છે મને કે ભૂકંપ ને એવું કંઈક બોજ આયો તો ત્સુનામી કે ખબર નઈ.
એટલે ઉલ્કાની એ ઓલી વરસાદ જે થયો હતો કે ને એટલે એમાં ઘણા બધા એવું કે છે બધે બધા ડાયનોસોર ને મરી ગયા અને એવું ફલાવો એવો હતો કે અત્યારે સમય જે જ્વાળામુખ કઈ ફાટી એની ગરમી ના લીધે બધા મરી ગયા હતા. એની પછી પાછી નવી સૃષ્ટિ નુ આખું સર્જન થિવ તું. અને એમાંથી ડાયનાસોર નુ પછી બીજી વાર સર્જન નથી થયું
હમ, તમને કેવું લાગે કે આપડે ક પેલું કેવું કે છે કે પુરા મેં ત્રણ- ચાર દિવસ પેલ્લા એવી રીલ જોઈ તી કે અ એવી એક કઈ તલવાર છે. જે એ કે કે છે કે, આટલા કદમાં જ્યારે થઈ જશે ત્યારે કલ્કિ અવતાર આવશે ને એને ઉઠાવશે ને, જે વધ કણંચ કરશે. ખબર નઈ, હાચું જૂથું. તમને કેવું લાગે? કલ્કિ અર અવતાર આવશે કે નઈ આવે?
એટલે, આ જે આપડે વાતચીત છે એ પ્રમાણે મને તો લાગે છે કદાચ કલ્કિ અવતાર આવશે પણ, એ સમય લાગ શે કે સમય જે કીધેલો છે, એ સમયે સ્પેસફિક કદાચ આવી શકે કેમ કે, ત્યાર બધું, અત્યારે આવશે. બસ, એટલે એનો સમય જે નક્કી છે એ નિર્ધારિત સમયમાં આવશે. અત્યાર સુધી તો સમય અનુસાર આપડે તો વાતું સાંભળી એ છે કે ઈ આ એ સમયે આયવા અતા, ત આ સમયે એમ જ કહી શકે કે આવી શકશે.
હ, પણ આપણને ખબર કેવી રીત ના પડશે કે આ કલ્કિ છે?
આપડે જીવતા હશું તો ખબર પડશે ને?
હ, પણ આપણને પણ જન્મ મલવો
કેમ કે કેટલાં-કેટલાં વર્ષો પછી એક યુગનું પરિવર્તન થાય છે. કે સો-સો વર્ષે તો સતયુગ, કળિયુગ ને એ નો આવે, એટલે કેટલાં હજાર વર્ષો પછી આવે.
હ, તો મેં એવું હાભળ્યું હતું. કે અ સૌથી ઓછામાં ઓછું કલયુગ છે મતલબ કે ચાર યુગમાં અ-અ ત્રેતાયુગ, સતયુગ ને એવામાં ત્રણ કે ચાર યુગમાં એની ખાસી પાંચ હજાર અબજ કેવુંક, એટલા વર્ષો છે.
હ, તો વિચાર કરો તો, કેટલા વર્ષ થઇ ગીયા ને, કેટલા વર્ષ બાકી છે હજી.
મને એવું થાય કે, એમ ભગવાનને એવું બધું હાચા માટે અશે. અમુકો તો નઈ વિચારે કે, એવું બધું અશે કે કેવું હોય એમ. મને એ જ બો અનકનફ્યુજન થાયા કરે, ખોટી-ખોટી.
એટલે એનું પોતાનું એક સર્કલ કે, એક દિવસ-રાત આપડા કેટલા દિવસ બરાબર હોય? છે કે ને, આપડે એમ વિચારીએ, માણસ આપ પણે મોટા છીએ તો, કીડીઓ ને, એ એક દિવસમાં કેટલી વાર સૂતા હોય?
હમ.
એટલે એ રીતે હોય શકે, કંઈક ને કંઈક, આપડે સાડા અગિયાર મિનિટ થઈ ગઈ છે તો.
હા.